જય શ્રી કૃષ્ણ છો શું ચાલી, રહ્યું છે, તબિયત પાણી બરાબર?
હા એકદમ બરાબર છે, સારું ચાલી રહ્યું છે. છે. તમે જણાવો બધું સારું છે?
એકદમ સારું છે.
હા, એજ ને. તમે બા આજ તો આપણે ચાહું હું વિચાર કરતી હતી કે, આપણે ફેશન પર વાત કરી લઈએ. કે ફેશન કેટલી આગળ વધી ગઈ છે.
ફેશન તો આજકાલ બોવ જ હમ અ બોલો
હા, એજ ને.
હા, જો ને આજકાલ ફેશનમાં હા, બોલો. કેવું નવું નવું ચાલી રહ્યું છે ને, તમે કીધું જેમ. કે આગળ વધ વધી રહ્યું છે, તો નવું નવું કેટલું ફેશન બધું અગાડી વધી રહ્યું છે.
હા, એ જ ને. હું તો વિચાર કરું છું કે, હું તો વિચાર એટલે ફેશન તો એટલે પોતાનું વ્યક્તિત્વને સુંદર અને આત્મવિશ્વાસપૂર્ણ રીતે અહ રજૂ કરવાની એક કળા છે, કે અલગ અલગ લોકો કે પોતાને કેટલી સારી રીતે દર્શાવે છે.
હા, એ વાત તો તમે ખરી કીધી, પર આજકાલ જો ને મને તો સિમ્પલ અને કમ્ફર્ટેબલ કપડાંજ બધુ પસંદ કરવામાં આવે છે. અ એ અને હા. અને લોકો, અને લોકો જોને સ્ટાાઈલ સાથે આરામને પણ મહત મહત્વ આપે છે, ને
હા, એતો છેજ. લોકો સ્ટાઇલ સાથે આરામને પણ મહત્વ માને તો ફેશન તો હવે જોઈ શકીએ છેીએ, કે ફેશન, આરામ કમ્ફર્ટેબલ કપડા જોડે પણ આપણે ફેશન કરી શકીએ છે. અહ અને હવે તો ખાલી ફેશન, ખાલી કપડાઓ માં થોડી ફેશન તો હવે કેટલી જગ્યાઓમાં થઈ ગઈ છે, જેમ કે હેરસ્ટાઈલમાં, પછી ચપ્પલોમાં, મેકઅપમાં પછી એક્સાઇઝમાં, પણ આપણે જોઈ શકીએ છીએ, તો કે ફેશનમાં તો ફેશન એટલી હરેક જગ્યા પર આપણે ફેશન ફેશન માં આગળ વધી ગયા છે.
અ એ વાત તો તમારી ખરી છે. જો આજકાલ, જો મતલબ ફેશન માત્ર દેખાવ માટે નથી, આત્મવિશ્વાસ માટે પણ ખૂબ મહત્વનું છે ને, જેમકે જો આપણે દરેક પ્રકારના કપડા પહેરતા આપણને ગમતા હોય છે. અ મતલબ કોઈ જગ્યા પરંપરાગત કપડાં હોય, તોઈ કોઈ જગ્યા આધુનિક હોય, તો બંને પ્રકારના કપડા ગમે ગમતા હોય આપણને, પણ પ્રસંગ પ્રમાણે પસંદ કરવું, ખુબજ જરૂરી છે નઈ. તહેવારોમાં પરંપરાના વસ્ત્રો પેરો તો, તોજ સારા લાગે.
હા, પરંપરાગીત તરીકે જેવા ત્યહાર હોય એવા એવી રીતે આપડે કપડાં પસંદ કરીએ એ સારું લાગે કે, ભાઈ જેમ કે લગ્ન કે કોઈ પ્રસંગ હોય તો એમાં એ ટાઈપ ના કપડા સારા લાગે, કે પછી આપડે કોઈ પાર્ટીમાં જઈએ, તો એમાં એ ટાઈપ ના કપડા સારા લાગતા હોય છે. તો બધી જગ્યા એ અલગ અલગ ફેશન ના કપડા હોય છે. તો એ એક બહુ મહવની મહત્વની વાત
સાચું કય્યું અને ફેશનમાં જો ને રંગોની પસંદને પણ કેટલું મહત્વ આપે છે ને રંગ વ્યક્તિ ના વ્યક્તિત્ તત્વને વધુ આકર્ષણ બનાવે છે.
હા, એજ ને અને લોકો કેટલા અલગ અલગ પરંપરાગત ફેશન સંસ્ કૃતિ પણ જોડાયેલી હોય છે, જયારે આપણે અલગ અલગ નવા નવા ટ્રેન્ડસ ના કપડા, પછી પહેલાના આધુનિક કપડા અલગ અલગ સ્ટાઈલ ના હોય છે તો આપણેે જોઈ શકીએ છીએ કે શાળાઓમાં પણ કેટલી યુનિફોર્મ હોય છે, તો એ પણ આપણે જોઈ શકીએ જે સમાનતા અને શિસ્તતાની ભાવના વિકસાવે છે.
હા, એ વાત તો તમારી ખરી કીધી અને જો કપડાં ખરીદતી વખતે આપણે કેમ ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂર છે, ફક્ત ફેશન ટ્રેન્ડમાં છે એજ નહીં વિચારવું જોઈએ અને માત્ર ફેશન પાછળ દોડવાને બદલે પોતાની જરૂરત અને આરામને પણ મહત્વ એટલુંજ આપવું જોઈએ અને સૌથી મહત્વની વાત સ્વચ્છતા અને વ્યસ્તિત્વ કપડા કપડા જ પહેરવાથી આપણને સારો પ્રભાવ પડે છે.
હા, એ તો બિલકુલ બરાબર કીધું, પછી આપણે જોઈ શકીએ છીએ કેવું ઉનાળામાં કેવા હળવા અને સતુરાઈ કપડાં પહેરે પહેરવા આવે છે, પછી મતલબ જેમ જેમ જેવા જેવા મોસમ હોય છે એ હિસાબ થી કપડા પહેરવામાં આવે છે. તો ફેશન પણ રીતુઓ હિસાબથી અલગ અલગ હોય છે બધ
તમારી વાત ખરી છે અને જો ફેશન કરીએ ને આપણે જે નવી નવી આધુનિક જે જે કઈ પણ આપણે ફોલો કરીએ ને તો એનાથી જ આપણો આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે, જેમકે સારા અને યોગ્ય કપડા પહેરવાનો આત્મવિશ્વાસ વધે આપણને અને તાની ઓળખ વ વ્યક્ત કરી શકાય છે, જેમ કે કપડા અને સ્ટાઇલ દ્વારા પોતાની પસંદગી અને વ્યક્તિત્વ દર્શાવી શકીએ છે આપણેે.
હા. એ એકદમ સાચું ક્યું કે, આપણે આપણે પોતે પોતા નો વ્યક્તિત્વ અને એ દર્શાવી શકી છે તો ફેશન થી જ આ બધું ખબર પડે છે અને ફેશન આપણા કપડા જોઈને જ લોકો આપણને કોઈ પણ વિષે આપણા વ્યક્ વ્યક્તિત્વ વિષય અહ આ ઓળખી શકે છે તો એ આપણના બધી જ આપણા કપડાં પર ડિપેન્ડ કરે છે, તો એ જ ફેશન કહેવાય છે તો એ બહુ જ જરૂરી છે. અને એ કોઈ ફશન આપ પર્યાવરણ પર પર્યાવરણ પણ અસર કરે છે જેમ કે વધુ કપડાની ખરીદી અને બગાડથી પ્રદૂષણ પણ વધી શકે છે, તેથી ટકાઉ ફેશન મહત્વપૂર્ણ બવ બહુ મહત્વપૂર્ણ છે.
અચ્છા અને જો અ એ શું કે ફેશન, ફેશન, ફેશન ના કારણે ઉદ્યોગમાં પણ કેટલી રોજગારીના આપણને તકો મળી રહે છે જેમ કે ડિઝાઇનરનું કામ હોય, મોડલનું કામ હોય, ટેલર, મેકઅપ, આર્ટિસ્ટ વગેરે ક્ષેત્રોમાં કાર બનાવી શકાય છે નહીં.
તે લોકો ઉદ્યોગ, એ બધાને કેટલો ફાયદો થાય છે અને એ લોકો. આગળ વધી શકે, નવા નવા ફેશનના, નવા નવા ટ્રેન્ડના કપડા લાવે, તો એ લોકોને એ ટાઇપ. જે ટ્રેન્ બી કેને તો એમને ફાયદો થાય, તો કેટલી અલગ અલગ. નામથી હોય છે અને લોકો અલગ અલગ ફેશનમાં. કપડાં બનાવતા હોય છે, તો એ ફેશનને એટલી આગળ વધી. ગઈ છે કે. આપડે શું વાત. કરીએ
હા, અને જો ને, હમણાં તો કેટલા નવા નવા હતા અને એ એ ત ફેશન વધી રહી છે, ફેશન નવા વિચારો અને. પ્રોત્સાહન આપે છે ને આપણને.
હા એકદમ સાચું કહ્યું છે. આપડને એકદમ. તે આપણને એકદમ સારું લાગે અને કમ્ફર્ટેબલ લાગે
અવાજ અવાજ બહુ કપાય છે તમારો.
હા સારી રીતે આપણને અ પોતા. રેડી રાખવું જોઈએ, શું છે?
અવાજ આવે છે, પણ વચ્ચે ખડખડ વાગતો હતો. અને જો સમાજ, આપડે જો સામાજિક પ્રસંગોમાં પણ સારો પ્રભાવ પડે. જો યોગ્ય ફેશનથી લોકો પર સારી છાપ પણ પડે ને, કે જો આપણા કપડાંને લીધે જ લોકો આપણને ઓળખાણ કરે છે. જો સારા ફેશનના . કપડાં પહેરેલા હોય તો લોકો આગળ આપણી છાપ પણ ખૂબ જ સારી પડતી હોય છે.
એ તો એકદમ બરોબર કહ્યું તમે કે આપડે સારા કપડાં પહેરશું. તો એ જ આપણને આગે. અ સારા દેખાશે, પછી એ આપણની સારી લોકોમાં, સારી આપણે કેવા છે એ જણાવે છે, તો આપણનો પ્રભાવ આપણના કપડાથી. થાય છે, તો એ ફેશન બહુ જરૂરી છે. આપડણે સારા કપડાં પહેરવા જોઈએ, સારી રીતે પોતાને ડ્રેસ કરવું જોઈએ, બધી જ રીતોમાં મેકઅપથી લગાવીને રહે. કપડામાં. ચપ્પલોમાં, પછી બધી જ વસ્તુઓમાં આપણને બરોબર. રહેવું જોઈએ, જેનાથી સામે વાળા વ્યક્તિને એવું ના લાગે કે કેવું છે. તો આપણને એક સારો પોતાનો દેખાવ હોવો જોઈએ.
હા, અને જો. ફેશનથી જ પોતાની ઓળખ. ખાણ વ્યક્ત કરી શકાય છે ને, કપડાં અને સ્ટાઇલ દ્વારા. પોતાની પસંદગી અને વ્યક્તિત્વને પણ આપણે દર્શાવી શકીએ છીએ.
હા, એકદમ સાચું કર્યું. પોતાના વ્યક્તિત્વને આપને દર્શાવી શકીએ છીએ, તો એ બહુ જ જરૂરી ફેશન બધામાં જ જરૂરી છે અને ફેશન સારી રીતે આપણે કરવી જોઈએ. કેટલી બધી ફેશનોમાં આગળ વધી- ગયા છે અને કેટલા લોકો ફેશન ને લઈને પછી આપણે જોઈ શકીએએ સોશિયલ મીડિયા પર લોકો કેટલા નવા-નવા ટાઈપ ના કપડા અ જણાવે છે અને ફેમસ થાય છે અને આપણે જોઈ શકીએ છે કે કે બધા જ લોકો એવા ટ્રેન્ડના કપડાં કપડા પહેરવા અ લોકોને ગમે છે તો કેટલા લોકો એ એ આપણને વધારે જોવા મળે છે. સોશિયલ મીડિયા ના જરીએ. અલગ-અલગ ફેશન વધારે આપણને જોતી દેખાય છે.
વક્તિ ના દેખાવ અને વ્યક્તિત્વ ને વધુ પ્રભાવશાળી બનાવે છે અને આ નવા નવા ટ્રેન્ડો આપણને સોશિયલ મીડિયા દ્વારા જ જોવા મળે છે કે આ નવું નીકળ્યું છે આ નવું નીકળ્યું છે એટલે લોકો એને ફોલો કરીને આગળી વધી રહ્યા છે.
એકદમ સાચું કહ્યું કે સોશિયલ મીડિયા ના જરીએ લોકો એ પ્રભાવિત થાય છે અને એ ટ્રેન્ડ ને ફોલો કરે છે અને એ ફેશનને ફોલો કરે છે બધી જ વ્યતિમાં એ તો એ એક સોશિયલ મીડિયા પણ ફેશન ને વધારે પ્રભાવિત કરે છે. એનાથી લોકો અલગ-અલગ ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે અને ફેશન પણ કેટલી બદલાતી હોય છે દરેક ફેશન થોડાક ટાઈમ રહે છે અને પાછી ચાલી જાય ચાલ્યા જાય છે તો ફેશન થોડાક સમય માટે જ રહેતી છે કોઈ અલગને પછી નવી ફેશન આવી જાય છે.
સાચી વાત કીધી અને જો આપણે સારા કપડાને સારા કપડા વર્તાવતી અગાડી વાળામાં આપણે પ્રથમ છાપ સારી પડી શકે છે સારી રીતે પહેરવેશ કરવાથી લોકો પર સકારાત્મક અસર પડે છે આપડી.
એકદમ સાચું ગયું આપ. તમે ને આપડે એટલી બધી વાતો કરી ફ તો તમારી ત તમને જે ખબર હતું તમે મને જણાવ્યું તો મને કેટલી બધી મને કેટલો બધો જ્ઞાન મળ્યું તમારી જોડે વાત કરીને આ ફેશન ના ઉપર કે એટલી બધી. પણ ફેશનમાં વાતચીત હોઈ શકે છે તો બહુ સારો ટોપિક હતો અને વાત કરવામાં પણ મજા આવ્યો તમે તમારી જોડે વાત કરીને મને બહુ સારું લાગ્યું. ચાલો પછી મળીએ.
હા ચાલો મળીએ પછી છે ને મને પણ તમારી જોડે વાત કરીને ખુબ જ સારી લાગે નવી નવી ફેશનો બારામાં મને ખબર પડી.
હા એજ ને એ એજ રીતે. કંઈકને કંઈક નવી નવી વાતો કરતા રહેવું. જોઈએ પછી મળીએ ચાલો ધ્યાન રાખજે.
ચાલો બાય રાધે રાધે હમ.